હાઈ હા કેવું છે મજામાં બધું
હલો હા મજામાં કેમ છો તમે
હા બધું જ સારું તમારા ગામ ગામડામાં હ કે
હે
તમારા તમારા ગામડામાં વરસાદ આવે કે
હા આવ તો છે હમણાં તો ધોધમાર વરસાદ આવે એટલે બધા ઘરે જ ગી રતા હોય છે.
હા હા હા બધું વાતાવરણ કેવું પછી.
હ સારું છે બધું વાતાવરણ કેમ કે આજના સમયમાં તો કેટલાક બધા રોગચાળાઓ પણ ફેલાવા લાગી ગયા છે ઘણા બધા રોગો. પેલા તો હોય છે એટલે સાવચેતી રાખવી પડતી હોય છે. તમે બધું કેવું છે સારું જ છે ને
હા બધું સારું અત્યારે સ્વાસ્થ્ય જાળવવું પડે બાકી તો કઈ નઈ. એમ તો સ્વાસ્થ્ય માટે ખુબ રોગો નીકળી આવે જેવા કે આપ હેલો હા વરસાદ ના મોસમ કેયો પછી.
હા વરસાદ નું મોસમ હમણાં બે ત્રણ દિવસ થી તો હમણાં વરસાદ નું મોસમ ઘણું બધું. વરસાદી વરસાદી થઇ ગયું છે એટલે. જે નીચીન જ જગ્યા હોય તે નદીઓની આ આજુબાજુ ના જગ્યા હોય એમાં તો ઘણા બધું પાણીઓ ભરાતું હોય છે એટલે એ લોકોને વિનંતી કરીએ કે ઊંચી જગ્યા હોય એ બાજુ આવી રેવાનું કારણ કે આવા સમયે ઘણું બધું નુકસાન પણ થઈ જકતું હોય છે અને લોકોને લોકોને ઘણી બધી પ્રોબ્લેમ થતી હોય છે એટલે એ લોકોને ખાસ ધ્યાન અપ પટેું પ છે. તમારા બાજુ બધા બીમારીઓથી બચવા માટે શું શું કરતા હોય છે.
અમારા બાજુ બીમાર થી બચવા માટે કસરત કરતા હોય જેથી આપણને શરીર તંદુરસ્ત રહી શકે અને આપણે રોગ થી બચી શકે કે એવા ઘણા રોગો છે જેથી આપણે મોત નું કારણ પણ બની શકે જેથી આપણે દવાખાનામાં જતા હોય કે કેટલાક લોકો એનામાં જતા હોય ત્યારે કેટલીક બીમારીને ઈલાજ થઈ શકે અને કેટલીક બીમારીને ઈલાજ ન થઈ શકે જેથી આપણ મોત નું કારણ થઈ જ શકે. એથી આપણે સાચ રીતે રાખવી જોઈએ અને કસરત. ડેલી કરવી જોઈએ જેથી આપણે સ્વાસ્થ્ય સારી રીતે જાળવી શકાય અને આપણે બીજાને પણ આવી જરૂરિયાત આપવી જોઈએ સાથે તે આપવી જોઈએ જેથી તે લોકો પણ આવી બીમા.
હા તમારી વાત પણ એકદમ બરાબર જ છે કારણ કે આજના સમયમાં એટલી બધી બીમારીઓ ફેલાવાનું મુખ્ય કારણ તો કેટલાક એવા પૌષ્ટિક ખોરાક હોય છે જે લોકો તેલી ખોરાક ખાવા માટે પસંદ કરતા હોય છે સડીમ કેમાં વડા પાઉ ડાબેલી પાઉ ભાજી એવી અનેક પેલી અને તેમાં મસાલેદાર વસ્તુ ખાવા માટે પ્રેરિત થતા હોય છે. લોકોને સ્વાદિષ્ટ ખાવા માટે એક ખાસ એક બીમાર નું કારણ બની શકત હોય છે. કારણ કે કેટલાય સમયથી ખાવાથી લોકોને. મસાલેદાર ખાવાથી લોકોને શરીર ને ખંજવાળ કે પછી. ચક્કર આવવું પેટમાં દુખવું એ મુખ્ય કારણ એજ બધું હોય છે. એટલે જે ઘર ન ખોરાક. હોય છે એ લોકોને ખાવા જોઈએ જેથી લોકો બીમાર ના પડે કારણ કે આજના સમયમાં તો થોડી થોડી બીમારીઓ થાય એટલે સરકારી હોસ્પિટલોમાં લોકો દોડતા થાય છે પરંતુ કેટલીક બીમારીઓ આપણે ઘરે તેનું નિરાકરણ લાવી શકતા હોય છે જેમ કે આપણને ખાંસી થતી હોય પેટમાં દુખતું હોય શરીર ને ખંજવાળ થતું હોય એના માટે આપણે એવી ઔષધિનો ઉપયોગ કરી શકતા હોય છે જેમ કે આપ ગરમ પાણી માં હળદ નાખીને એને ભેડ બને પી સકતા હોય છે જેથી આપડી ખાંસી પણ દૂર થતી હોય છે અને આપણને શરીરને ખંજવાળ કે રોગો થતા હોય તો તેને આપણેે ગરમ પાણી માં લીંબ નાખીને એમાંથી એનું સ્થાન કરવા આપણને શરીર ના રોગોને પણ દૂર કરી શકતા હોય છે એટલે આપણને રોગચાળું ન ફેલાય તેના માટે આપણને ખાસ ધ્યાન રાખવું જોઈએ આપડા ગામડાઓમાં કેટલીક એવી મુખ્ય જગ્યા હોય ત્યાં કચરા પેટીઓ રાખવી જોઈએ અને કચરો કચરા પેટીમાં જ નાખવા માટે લોકોને પ્રેરિત કરવા જોઈએ એવા કેટલાક કાર્યક્રમો તમારા બાજુ કરવામાં આવતા હોય છે જેમાં સ્વચ્છતાને લગતા અભિયાન ચલાવવામાં આવે છે
હા એવું જ આ પાણીના લીધે બહ એટલે કે એવા રોગો થાય જેથી આપણે નિરાકરણ ના લાવી શકીએ એથી આપ આપણે સાચી રાખી છે જે કે વરસાદ આ વરસાદનું પાણી ગંદી હોય ક્યા જગ્યાએ ગંદુ હોય તે ગંદુ પાણી પીવા ના જ ર જેથી આપને બચી શકાય અને ઘણા એવા થી આપણે બચીવીી શકીએ એથી આપણે ધ્યાન રાખવું જોઈએ અને સ્વસ્થ પાણી નો ઉપયોગ કરવો જોઈએ જેથી આપણને રોગચાળો થી બચી શકે કે હવેના સમયમાં ખુબ એટલે કે હવાના સમયમાં ખુબ એવા રોગો પાર્ટી નીકળે છે જેથી જેનું નિરાકરણ ડોક્ટર લોકો પણ અને વૈજ્ઞાનિક લોકો પણ લાવી શકતા નથી એટલે આપણે બચીને રહેેવું જોઈએ જેથી આપને તંદુરસ્ત અને સ્વાસ્થ્ય જાળવી શકે અને ગામડા લોકોમાં જોઈએ તો ગંદકી ખુબ જોવા મળે છે એથી આપણે ગામડામાં કચરા પેટી રાખવી જોઈએ અલગ અલગ કચરા પેટી રાખવી જોઈએ જેથી તે લોકો પણ તેને કચરા પેટીમાં નાખી શકે કે આથી આપને ગામડું પણ બચી શકે અને બીજા ગામડાઓને પણ તેથી શીખામણ મળી શકે એટલે આપણે એનું નિરાકરણ લાવી શકીએ એટલે આપણેે બીજાની મદદ કરવી જોઈએ એવું છે બીજું
હા
તમારી વાત પણ એકદમ બરાબર જ છે એટલે આપણે લોકોને કાર્યક્રમો કે નાટકો બતાવીને લોકોને શિખામણ આપવી જોઈએ કે એમાં રોગોને દૂર કેવી રીતના ફેલાવી શકીએ એટલે આપણે આપણા શરીર ન ખાસ ધ્યાન રાખવું જોઈએ તેમજ આપણે તેમાં રહેલી ગમકીઓ નિયમો રીતિ નિયમો રિવાજો ને માન રાખીને તેનો અનુકરણ નિરાકરણ લાવવું જોઈએ આમ આપણે આરોગ્યને આપણે સારી રીતે સુધારી શકીએ આપણે શરીર ને તંદુરસ્ત તેમજ પૌષ્ટિક આહાર ખાવા માટે નિરાકરણ લાવવા જોઈએ લોકોને પ્રેરિત કરવા જોઈએ શરીર ને
આપણા સિટી લોકોમાં જોઈએ તો આપડા કચરાઓ વધુ થાય એથી આપણે જેવા કે આપણે
જોએ તો આપણને વધારે ગંદકી જોવા મળે તેથી તેમાંથી રોગચાળો ફાટી નીકળે અને કેટલીક ફેક્ટરીઓમાંથી પણ તેને ગંદી ગંદુ પાણી નદીઓમાં આવેલ છે અને તે ગ ગંદુ પાણી થી લોકો તે જ પાણી પીતા હોય અને તે નવા રોગચાળા નિરાકરણ આવે છે અને તેથી આપણે બચ બચવા જોઈએ જેથી આપણે કે કોઈ ગંદકી કરતા હોય તેને રોકવો જોઈએ જેથી રોગચાળાને ફાટી નીકળવાની સંભાવના ઓછી રહે આથી વધુ સમય તો છીટીઓમાં જ જોવા મળે છે ગંદકી કારણ કે તે લોકો બાજુ ઓછું જોવા મળે કારણ કે નદીઓમાં વધારે તે લોકો ગંદકી કરતા હોય જેથી નદી પ્રદુષિત થાય અને આજુબાજુ ના ગામડા કે છીટીઓમાં પણ તે ફેલાવો થાય જાય એથી આપણે બચીને રહેેવો જોઈએ
તમારી વાત પણ એકદમ બરાબર જ છે કારણ કે આજના સમયમાં આપડણે જોવા જોઈએ તો કેટલાક એવા રોગો લોકોથી એટલા દુઃખી થતા હોય છે જેમ કે હાથી પગ છે પછી કેન્સર ની બીમારી છે પેટમાં દુખવાની બીમારી છે અને અનેક પ્રકારના એવા હાથ પગોને દુખાવો થતા હોય જેમાં ચિકન ગુનિયા પણ આવી જતું હોય છે આવું બધું લોકો લોકો રોગોથી દૂષિત થઈને એ લોકોને કેટલાક પ્રોબ્લેમો થતા હોય છે એટલે એવું ના થાય તેના માટે આપણે આપણા શરીર ન ખાસ ધ્યાન રાખવું જોઈએ તેના માટે આપણને દરરોજ કસરત કરવી જોઈએ આપણા વાળને સાફ કરવા જોઈએ દરરોજ સમયે સમયે નાખો કાપવા જોઈએ
હા તમા તમારી વાત પણ તમારી વાત પણ એકદમ સાચી જ છે કારણ કે જો આ કેન્સર જેવો રોગ છે જે એનો પેલા તો પેલાના સમયમાં આનું નિરાકરણના થતો હતો પણ આજના સમયમાં તેનું નિરાકરણ પણ થઈ શકે છે. કારણ કે એક્ર ક્રિકેટર હતું જેને પણ કેન્સર નો રોગ હતો. એ સતત પ્રયત્ન કરતો રહ્યો અને ક્રિકેટ રમતો જ રહ્યો જેથી તેનો કેચો ઉપ છૂટી ગયો આથી આ આજ કારણમાં જે ના થાય. તેનું પણ નિરાકરણ લાવી શકે છે. અને આથી આપણને નવા નવા રોગો. થતા હોય અને તેનું નિરાકરણ પણ જલ્દી જ વૈજ્ઞાનિક એ ડોક્ટરો લાવી શકે છે આથી આપણ. દેશ પણ વિકસિત થતો ગયો છે અને. લોકોમાં પણ થોડા થોડા સુધારા જોવા મળે હોય છે આથી વરસાદ ન. વાતાવરણ પણ ખુબ વધારે છે જેલા કે બીજા જિલ્લાઓમાં વધુ પાણી આવવાથી લોકો લોકો ના ઘરો ડૂબી ગયા અને બીજા. એટલે આપણે આ આ પાણી થી બચવા માટે મોટા મોટા ઘરો રહેેવા જઈએ. જેથી આપણે ઓચી જગ્યાએ પહોંચીને તેનો સહાયક મેળવી શકે આથી આથી આ સમયમાં આપણેે પાણી ન વધારે પડતો
હા તમારી વાત એકદમ બરાબર છે એટલે આપડે સ્વચ્છતા રાખવી જોઈએ. આપડે આરોગ્યને સાફ રાખવું જોઈએ લોકોને સમજાવવા જોઈએ. અને લોકોને પ્રોત્સાહિત કરવા જોઈએ કે આપણેે રોગોથી કેવી રીતના દૂર રહી શકીએ અને ગુટકાઓનું ગુટકાઓનું આપડે વ્યસન કરવું જોઈએ નહી આપડે ઘર ન પૌષ્ટિક આહાર ખાવા જે બહારની તળેલી કે વસ્તુઓ ખાવી ના જોઈએ આમ આપડે. લોકોને આપડે એમાં થી મુક્તિ કરી શકીએ કે જે લોકો પોતે સુધરે અને બીજાને પણ સુધારે આમ પ્રયત્નો કરવાથી આપને આપડ એક સ્વચ્છ ભારત તરીકે નાગરિક જાગૃત કરીએ અને એ લોકોને સમજાવીએ કે આપણે સ્વચ્છતા રાખવા માટે કેટલું મહત્વ છે. તેથી નાના બાળકો ને પણ કોઈ રોગ ના થાય અને આજુબાજુ આપણું ગામડું કે શહેર સ્વચ્છ રહે ધન્યવાદ.
હા. સમસ્રી.
તેને ત ચ્છા થવ.